હલો.
હા હલો.
હા બોલ.
હા કઈ ની હમ્મ હમ્મ. તે એટલે કરીને એ જો આમાં તો હું છે મેથ્સ રીઝનિંગ ને એવ બધું કરેલું છે અને પેલું તો આપડે કોલેજ નું રેગ્યુલર છે એટલે થોડું રિમાઈન્ડર છે. ઉપર ઉપર થી એકવાર જોઈ લીધું છે.
મેં જ દસ દસ દસ મિનિટ તો નહી થાય બાપા પછી મેં કીધું બે બે મિનિટ માં પેલું બે મિનિટમાં મે પેલુ ઈકોનોમિકસ થોડુંક જોઈ જાજે થોડુંક બે મિનટમાં થોડું પેલું જોઈ જાજે હું કેવાય એને થોડું થોડું બધું કરાય
તેને કે
જય શ્રી ને હા હા હવે જો બધું તો કવર થવાનું નથી એના કરતા બેટર છે કે અ આપડણે જેટલું કરેલું છે તેટલું યાદ છે તેટલું કરી રહીયે. આન બીજું સાઈડ નું સો માક નું પેલું આવવાનું છે વરી બારનું ને આપણું મેઈન પેપર તો બે કલાક નું છે ને.
તને
આટલી જલ્દી શરદી બગડી
નહી શરદી નહી કા બેચાર આમટી. નાકમાં પેલી ખુજલી જેવી થઈ જાય ને એટલે મને બે જ હામ બી છેગ સા પાહિ સંંતુષ્ટ થઈ જાય.
આ
એટલે એવું છે. હરીશ સરનો ફોન આવેલો હતો અત્યારે મારા પાસે. કઈ નઈ કેવું છે મે એમ એ તો મેમની તો ત્યાં ટ્રાન્સફર થઈ ગેલું દેહુ.
હા થઈ ગેલું.
મતલબ જોઈનિંગ કરી દીધલું મને તો એમ કે પછી થી કરશે પણ કરી દીધલું મેમેં જોઈનિંગ.
છ મહિના તો થઈ જ ગયા ને.
હા બરાબર છે.
એટલે જૂનથી જોઈનિંગ આવી જ ગેલુ એટલે સર તો ઉપડી ગયા.
હમ્મ હા પહોંચી ગયા તે કીધું સરે હમ્મ.
પપ્પા એટલે મારા પા વાત થી તો ખબર પયડી કોની સીટી વાઈ ગઈ એટલે બબૂ રયડુ.
હમ અચ્છા મે એમ કેતી તને કે તારું શું વિચાર છે તું શું આગળ તારું ને આ થઈ ગય પ્રિપરેશન નેટની. નેટની.
એ કઈ એક દિવસ માં થોડી થાય તો ધીમે ધીમે ચાલતી
એટલે તે ચાલતી છે તે પૂછું કેવી ચાલે છે હું હું જેવું કરે છે એમ.
જો મે છે ને તો કેવું કરું કે મતલબ રોજના એક એક બુક લઈને બેહું એક બુક મને બે ત્રણ દિવસ લાગે.
એટલે આપડી કોલેજે કરે છે બુક ઓકે હા.
સિલેબસમાં જોયું મતલબ જો દસ ભાગમાં આખો આપણો સિલેબસ વેચાયેલો છે. ને આપડે જેટલું ચાલેલું છે ને એમાં આપડું પચાસ ટકા તો ચાલી જ ગયેલું છે.
હમ હમ ઓકે.
ને આપડે માર્ક્સ કેટલા લાવવાના છે કે જો પેલા પચાસ માકનું પે પચાસ એમ સી ક્યૂ પેલા આવશે જનરલ તેને આપણને સો માર્ક મળે. એટલે એતો આખા સાઈડ પર જ કરવાના એટલે એ તો આખા સાઇડ પર જ કરવાના આપડે બસો માંકની તૈયારી કરવા ને આપડણે બસોમાંથી આપણે કટ ઓફ લાવવાના એકસો છવ્વીસ એકસો એકસો વીસ થી ઉપર લાવવાના. એટલે આપણું રિઝલ્ટ બંધ થઇ જ જાય આપડે એકસો ચાલીસ નો ટાર્ગેટ રાખવાનું. મતલબ દોઢસો પાકા બરાબર તો બસો માંથી હવે દોઢસો લાવવાના. તો એ દોડસો માટે જ આપણે ખાલી આપણો સંસ્કૃત જ જોવાનું. એનીમાંથી આપડે પચાસ ટકા હરખું બરાબર કર્યું હોય તો તો થઈ જ જાય.
હા એ ભી છે કે.
હા એમ પુરેપૂરી મેં ગણતરી કરી સાજથી બધું વિચાર્યું મેં મહિની એપ્રિલ ની લાગેલી કે પેલા ખાલી મે પેપર્ સ્ટાઇલ જોઈ આ જોઈ વિડીયો જોઈ આ બધું કર્યું. ચારજની ગઈ વેલું.
પછી.
એટલે હમજ તો પડી ગઈ કે આ રીતે પુછાય મને એક્ચ્યુઅલમાં ખબર જ ની પડેલી પછી સિલેબસ ને સિલેબસ નોટમાં પછી મને ખ્યાલ આવ્યો કે અચ્છા આવું આવું છે આમ આવ છે. પેપર ડાઉનલોડ કર્યા એકાદ બે મળ્યા તો તેં પ્રિન્ટ કઢાવીને પછી મને ખ્યાલ આવ કે અચ્છાને આ રીતે કરયા. એટલે આવ શાંતિ છે કે ભાઈ પચાસ ટકા મે કરી દાવ તો બી થઇ જાહે. એ પ્રેશર ની લેવાનું મળે.
હમ મારું બી એવું જ છે આ થઈ ગયું તો થઈ ગયું પછી બીજા બહુ બધા ઓપ્શન વિચારવા હ
મતલબ એકવાર જશો નેને એકદમ એમ એકમ પેલું એમ પેલું ન થઇ જવાય એમ એ કે પેલા ભેજા ન મળે આપડે. કે કમલ નો પણની આડતો અલે આપડે એજ છે એ પ્રમાણે ફટફટ ફટફટ પકડવું પડે એમ. ત્યાં નની તો આ તો સ્ટેપ ચાલુ જ રાખવાના.
હમ-મ-મ એજ કઈ નની કાલે તો અમાર સેન્ટર આવ્યું છે. સુરત જ એવું છે, મારું જયશ્રીનુંું
હા!
તો હવે જ્યાં જ મોર્નિંગ નો ટાઈમિંગ છે અમાર તો! નવથી બારનો સાત વાગે એન્ટ્રી છે, એનું ક્યાં આવું છે?
પણ મને પૂછેલ સા એમ બધું કેવું છે હું છેમ બધું!
અરે હવે આ વખતે તે ભય્યું નથી
એના ન ભયર્યું એ કે ન ભરવા ન એના જીસેટ નું ભય્યું.
હા! જીસર નું તમે એક વાર આપી દી સ્ગી પ જીસર ન પાસિંગ માં કેટલો હતા?
એ મને નઈ ખબર એવી ત્રણસો માંગી જ જે એમ આવે ને!
તો એકસો પાંચ કે કેટલા હતા પાસિંગમાંક?
એવું કે!
પૂછું મ ત મારે એકસો ચાર આવેલા અંદર.
એ તો દસ એવા હ ભાઈ! એટલા બધા સસ્તા તો ની હોય?
હ -હ -હ- ઓકે! મનેવું લાગે ગી માજ મે થોડી ઘણી મહેનતને ગેલી હતી. છે ને તો કદાચ નીકળી જતે જી શર્ટ માં નીકળી જતે એમ કેવ. પ્રિપેરેશન વગેરે ગલી ને એટલે.
એવી રીતે થતા નીકળી જવા પણીસીના જીસીટના સિલેબસ્ એમાં જ આવે. તો પેપા એમાં હેલું કાઢે કે.
આમાં
જીસેટમાં
ના ર જી સટ તું આપશે ને તને ખબર પડી જાય કે આપડું શું કેટલું પાણીમાં છે તે અરે આમાં બી યુજીસી નેટવર્ યુજીસી નેટ આવી જો કેવ પેલું હિન્દી માં આવે થોડું ઘણું એમ.
ના ન ન ના ના. જીસેટ માં બી આપણો પેપર સંસ્કૃત માં જ નઈ કેળાય એટલે આપડે એટલે સુુંને
પણ આ્યો નેટમાં નેટમાં વાતું ને એમાં હું સંસ્કૃત ગુજરાતી આવે આપેલું માં નેટ જી સટમાં ને નેટમાં છે ને હિન્દી પેલું આવે સંસ્કૃત આવે છે આપણું
હા
એમ કયો છ
નહી જો એમાં કેવું કે એને હરકું જ છે મે પેલા જે સરકાર ના યુ જસી ના આટમાં સિલેબસ જો સંસ્કૃત ના સેમ ટુ સેમ હ એ તું માને નને એક પાઠ ભી ઓછો નહી કરેલા
એવું કે
હા તો એ પાઠ કા આપડે તો ચપડી વાંચવાની આખી હવે જો અ કેટલા ટોટલ કે પાંચ કે છ તો ખાલી સાહિત્ય છે. એમાં ફેરું કયું કય ક ક તારજુ આમ. પછી સપના વાસ તો ખબર ભગવાન જાડ્યો તો ભૂલ્યો ગે મેં
હમ હમ.
છ સાહિત્ય છે પણ છ સાહિત્ય છે. ક બુદ્ધ ચરિતમ હા. બુદ્ધ ચરિતમ છે એનો પેલો અધ્યાય છે પછી કિરાતાર જમના પેલો અધ્યયન છે એટલે એવ તો આપડે ભલા છે એટલે ભગવાન ભ. પણ આપડે પાચમા શક ભણેલા ને આ લોકો પેલો પૂછે.
હા વસ્તુ એ છે સમયજી મેં તો ત કેને જીટ એક્ઝામમાં બી શું થાય છે. એ લોકો બધું પૂછે તો છે પણ આપડે સિલેબસ અડધું જ ભણેલા હોય ને અડધું આપડું બાકી હોય ભણ હવે આપે આપે અશોક ગોસડ ભણેલા હતા એ તો આપડે બધું ભણી ગયેલા હતા. બુદ્ધ ચરિત હે પણ એના સિવાય પેલું આપડે અ હરિસર નું નહ હરિસર કે અશોકસર ન ન ભણેલા આપડે લોકો. પેલા સરરે ભણવાનું તો પેલું રાજ નલ નલો નલોપેખ્યાન કે કયું હતું. હા અશોકસને બો ની અશોકસ ની બોગુ નાખવલી
હ હર્ષલતા
હર શરીરામ હા એ હર્ચળ તમને છે ને મને પેલું નઈ ખબર હતી એને શું કે આ કેટલા પેલું તો આપને એટલું ખબર હતી કે નવસ કેટલા હતા
આઠો છસ
પણ બીજામાં બીજા પેલા નહ હતા એટલે પછી મને આઈડિયા નહ હતી.
એકદમ બેન મેં બી પોતે આંજળી બેરી જ છે ને એટલે તો મે એકમ મે એકદમ સાંજળું રમાય દ દીખ લાગે.
હા. એટલે છે ને આપણા પાસે નોલેજ છે પણ થોડું ઓછું નોલેજ છે એમ એ છે આપડે આમ,
નલે દિવસો ન મલા આપણ ના. એવું નઈિ આવે છે ને આલગ એ લોકો શું કરે કાપડા હર્ષ સહ તમે ચલાવતા છે. તો હર્ષચ તમને રિલેટેડ જેટલી બી ઇન્ફોર્મેશનઈ આપને આપ. ફી જો એ તે લોકોક. હવે મેં કે હવે આપડા જેમ દેરે કમલ મેન એ લોકો છે તે લોકો. પ્રેશર છે એ લોકો કો એકદમ આઈડિયા ની. સમજ પડે કે ભાઈ નવા છે તો એ લોકો હમણાં ફિહલાલ એ લોકો એ જ પ્રમાણે એ લોકો. આટલા આટલી માહિતી કઈ શકે. પણ તમે તો આટલા વર્ષોથી ભણાવતા આવો તમને ખબર તો આ. ચાલી વાર કણ લાગતા અહે એમ
એ લોકો કસેક લાખેની હોય તને કહવો ને બધા આળસુના પીર
એતો એ સ્વર્્ ણમમ એક ટાઈમ હાલ કે સ્વર્્ ણમમ જો આટલા વર્ષથી ભણાવતા આવ તો એની દર વર્ષે કેવું સ્ટાઇલ અપડેટ કરી નાખે
હા અને શીખવે છે બરાબર એલી બી.
હવે જો ગયા વર્ષે એને આજ રીતે ચલાવ્યું તો એને ખબર પડી કે સ્ટુડન્ટમાં આવું આવું ફેરફાર છે તો આપે કેવું. કોઈ ચેન્જસ જ કરી નાખે કેમ કે તરે ગા આવું આવવું કરેલું એટલે તમેવી રીતે કર કરવાવાની કે તને ભલે બોલે તો બોલે પણ બોલવામાં બી એને આવે ખબર
હમ.
હગા તે વાઇવામાં બધાને ડાયરેકમાં કે પેલા હતા વાઇવા માં તરત તને કહી દીધું કે નઈ તમે રજજીસ્ટર લઈને. બેસા. ભલે ની થી હો બે નંબર ની વા પણ એને કરવાની કોશિશ કરી ને એમ મસ્ત પડે એમ.
હમ હમ.
એવું આ લોકો કોઈ ટ્રાય જ ની કરે.
બીન્નુ મેમને પહેલીવાર બેહાડીને જોયું કે એણે કેવું કરતા હતા તે.
હ અરે એમ બધા આખા અલગ જ.
હમ.
અને.
એ જ છે હવે કઈ નહી જોઈએ શું થાય તે અમાર. તો ભઈ હવે કાલે એઝામ આપી આવુ જો નવવાણું ટકા સિલેક્શન તો હવે થાય ની થાય વખ. પ્રિપેરેશન એટલી બધી નથી એટલે. થઈ જાય કઈ નેક્સ્ટ પછી ડિસેમ્બરમાં બરાબર થઈ જાહે બીજું તો હું ક્યો તમે.
નઈ થઈ તો જાહે કેમ કે કાજલે બી ત્યારે એમ જ આપેલી હઉ. થોડું થોડું જણ ત બી હયાલી કટકની નજીક હતી.
અને ખબર નઈ નું લેવલ આપડું લેવલ ક્યાં છે.
હા એ બી છે હ.
એટલે એમ છે એવું કઈ ની માનું. કે ઈના આમ એ મારાથી એમ. તને કે ચાર પાંચ લેવલ જે કૂજી છે એ.
પણ એની એ પ્રમા.
હા એનું એક્સપિરિયન્સ વધારે છે એટલે ઓછી છે બીજું કઈ નહી ખરા.
એટલે એની એજ બી છે ને એ પ્રમાણે માઈન્ડસેટ છે એક મેચ્યોરિટી આમ. એનું મગજ એટલું ઘસાઈ મેન તો એ છે ખબર આપડું મગજ ની ઘસાયુ જે લોકો બીએડ કરે એ લોકોના મગજ ઘસાઈ જાય. કા તો કાટ ખાઈ જાય બે વસ્તુ થાય. એને છે ને બીએડમાં બરાબર આને પોતાનો જીવ નાખી દીધે લો એટલે એનું મગજ એકદમ શાર્પ થય. હમ્મ જેમ લોકો કેવું કરે બીએડ પછી છે ને એકદમ તૂટી જાય, મે તો એવા બી જોયા કે બીએડ ના પછી કઈ કરે જ ની વોખાત થઈ જાય,
હમ્મ તે લોકો પછી બેરોજગારી પેદા કરે છે.
હા મતલબ એ લોકો એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ આઈપ્યું નથી, ને પછી એ લોકો કે અમને કઈ મયલું પ્રોફિટ મઇડું તો કે રીતે મળે? એટલે બધી જગ્યાએ બધું મળે પણ આપડે એટલુ ઇન્વેસ્ટમેન્ટ આપવું પડે એમ
હમ્મ બરાબર છે
હ બધા પીએચડી કરને બેરોજગાર છે એવું નથી ભાઈ માસ્ટર કરી ને મને જ આટલું મળતું હોય. મેં ખાલી બાર પાસ કર્યું. તો મને ટીચરને બોલાઈ લીધી કે ટ્યુશન ટ્યુશન ટ્યુશન ટીચર તરીકે મેં અવેલેબલ થઈ ગઈ. એનો મતલબ કે મારામાં છે તો મને મળે એમ.
ના એવું નથી. એમાં એવું છે આપણે પાસ સ્કિલસને એવું બી હોવું જોઈએ પાછું ખાલી ભણવાથી જ બધું નહી થાય સોફ્ટ સ્કીલસ બી જોઈએ આપણા પાસે હોવી જોઈએ. આજની લાઈફમાં ખાલી પેલું વણેલા. તે ગણેલા બી જરૂરી એમ કે ને તે વાળો સીન છે.
ની એ તો છે હા હવે મતલબ. એવું નઈ કે તું જે ફીડમાં જવા માંગેને. તે એ પીઢીમાં કઈ કઈ સ્કીલ જોઈએ એ નોલેજ. તે બી આપણે રાખવું પડે એમ. હવે મને ખબર છે કે ભાઈ ટીચિંગમાં જવાની તો તે પ્રમાણે મેં ટી. ટીચિંગ સાથે બીજું બધું જોવું પડે.
હા.